હલો.
કેમ છે મઝમાં?
હા.
છું કરવાનું આમ તમે?
અમારે ભવિષ્યમાં કે અત્યારે?
નઈ નઈ, અત્યારમાં તમે શું કરો?
અતાને ત આમ બેઠા છે વાત કરવાની, એમ ચાલુ જ રાખવાની વાત. અલની તું વાત કર ભાઈ, હાલો.
હા બોલો કેમ છે મજામાં?
બસ મજામાંજામાં હું આવે તમારે?
બસ અમે પણ મજામાં હ.
શું આવે તી?
બસ શાંતિ આલે છે.
હ ક્યાં આવે કી બાજુ હો તમે તારે?
હું તો અમણાં જામનગરમાં આવ્યો તો થોડાક સમય માટે.
અ કશ્મીર છોડીએ તમે? હ શું ત્યારે?
શું ચાલે અવે?
તમે ક તમારું રેવાનું સ્થળ ક્યાં?
અમારે રેવાનું આબુ હો સાપુતારા.
સાપુતારા તો ત્યાંનો હિલ્લ્સ ને એવું બધું.
બો વાત થઈ છે આપણે. ચોમાસે તો બઉ મસ્ત લાગે આખું ડાંગ બ આમ જોવાલાયક હોય. પૈસા
એ તો હિલ્સમાં તમારે તો ખુબ મજા આવતી હસે ને?
હા અત્યારે તો બઉ મજા આવે હો ભારી મજા. ના શું હલે હતી હવ
બસ અમારે જો હવે હમણાં એક જામનગરમાં ખેતી લેવા ખેતી કરવાનો પ્લાન કરું છું. જો સારું એમાં એક થતું હોય તમે આમ તમને આમ ખ્યાલ કે જામનગરમાં કેવા કેવા પાક લઈ શકાય.
જામનગર માં તો કેવા પાક છે આપડે કપાસ છે ઈ ભી થઈ શકે છે માંડવી ભી થઈ શકે છે. અને એ બધું પાક થઈ શકે છે નોર્મલી એમ એ બધા પાક લઈ શકાય છે.
તમે કયો એમ સાચું કપાસ છે પણ કપાસમાં મને સરખા ભાવ નથી મળતા.
કપાસ નો તો સરખો ભાવ નો મળે પણ ઈતો બજાર માર્કેટ ઉપર હોય ને ઘણી વખત આપડે ધાણા નો ઓણ ભાવ જોઈએ તો છવીસો સુધી ગયાતા.
હા ઈ તો મેઈન પ્રોબ્લેમ છે મારે, મારે શું મારા મ જદૂરોનું કાઢવાનું પ્લસ બિયારણ કેમ કાઢવું પહિ એમાં મજૂરી કેટલી કાઢવી અને સાથે સાથે ખેતરનું જે ભાડું આવતું હોય એ પણ ભાડું પણ કાઢવું જરૂરી છે ને. આમને આમ તો ખેડૂત તો ડૂબી જ જાય સાવ.
હા એ તો સાચુ એમ.
આમ તમારા મત
હિસાબ કરીએ તો ખબર પડીએ ને એમ.
તમારા મંતવ્ય પ્રમાણે આમ જામનગરમાં અમ મારો વિચાર છે કે કેસર ઉગાવાનો પ્લાન છે.
હા.
અને તમને ખ્યાલ કે મારી જમ્મુ કશ્મીર થોડી બ્રોક માં હાલમાં ખરીદી તે
ઈ તો તમે અગાઉ વાત કરી ને એમ
હા તો એમાં મારે એક બે મેનેજર ની જરૂર છે. તો તમે તમારી શું લાયકાત ખરી કે તમે મેનેજર આમ આટલી મોટી ખેતીનું મેનેજમેન્ટ કરી શકો?
હા એટલું તો મેનેજ કરી હકું ને હું એમ અંદાજ સો દોઢસો વીધા નુ તો આરામ થી હું એકલો મેનેજ કરી લવ હું મારી રીતે ખેતી કરી લવ સો દોઢસો વીધાની તો.
મેનેજર નું મિનિમ પગાર સેવન સેવન પોઈન્ટ ટુ મિલિયન જેટલો મેં રાખેલો છે.
હમમ.
પણ રજા બજા હોવી જરૂરી છે ને કારણ કે કામ કરતા હોય તો રજા બી જરૂરી હોય ને.
નહી નહી મેં સ્પેશિયલ એના માટે એક શીડ્યુલ ટાઈમ પણ બનાવ્યો ને સ્પેશિયલ મેનેજર માટે કીધું છે એના કારણે છે ને મેનજર લોકો ને એમાં જમ્મુ કાશ્મીર થી ગુજરાત ને ગુજરાત થી જમ્મુ કાશ્મીર સફર કરયો હોય ને તો તે એરપોર્ટ એરપોર્ટે એની જવાની શક્યતા નથી કેમ કે મારા ઘરની છત ઉપર
હા.
એટલે આપડે હસબડ
હા આ. એવુ
હા તે શું આમ શક્યતા ખરી તો હું તમને ત્યાં જ સુવિધા કરી આપું.
હમમ જોઈએ હવે તમે કેવી રીતનું છે મારે પસ મારી ખેત ખેતી બી સંભાળવાની હોય ને તમે તમારી સંભાળો. તમારે બી ખેતી હોય મારે બી ના સંભાડવી પડે.
હાવો. આમ તો મે કીધું
કોણ મે
તમે કેટલો અભ્યાસક્રમ કર્યો?
આપડું આપડું જ છે ને અમારું બી બીએસસી એગ્રીકલ્ચર માં હે. એમાં અટાણે અમારે એમએસસી એગ્રીિકલ્ચર હાલે હે.
હા.
અને જે મોટી-મોટી દવાઓની કંપની છે ને એમાં તને ત્ર લાખો ના પેકેજ ઉપર. કરવા પણ મારે એ નથી કરવું કઈ વસ્તુ એમ.
હા તો એ તમને લાગ છુ મિલિયનમાં કે મિલિયનમ પેકેજ આપુ આપી શકું તો તમારી મારી ઓફર તમે સ્વીકારશો.
અત્યારે તો મારું ફૂલ ફોકસ મારે હને મારા દેશના વિકાસ કરવામાં છે. કે હું એવા જાડવાઓ શોધું કે જે એક વરસાદમાં થઈ જાય અને પછી તે અ વર્ષો સુધી જીવનંત રેય. આફ્રિકામાં તને ખબર હોય તો ઓલું મોટું બધું ઝાડું છે ને જેમાં પાણી નો સંગ્રહ થાય છે. એવા જાડવાઓની શોધમાં હું છું એમ હા એ જ. એવા ઝાડવાઓની શોધ હું કરું છું. જે લાંબા સમય અ એમ કેવાય કે પાંચ હજાર વર્ષો સુધી ટકી રહે. છે એટલે એટલા લાંબા ચાલે એમ વૃક્ષો.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
તો એવા વૃક્ષો ભારતમાં હોવા જરૂરી છે. ગુજરાતમાં હોવા બી જરૂરી છે હું એવું માનું છું અમુક વિસ્તારમાં એરિયામાં. અ અમુક સમય પાણી હોતું નથી અમા ઇ જે તમારી જામનગર છે ને. ન્યાં અ ઘણી વખત આપડે ઉનાળે જયારે તડકો પડે ને જય્યારે તે પાણી આજુબાજુ નથી હોતું. અને જયારે મોસ્ટ ઓફલી ગામ ગામો ગામ સુધી. તમને રસ્તામાં કે પાણી ન કઈ જોવા જ ન જડે. એટલા માટે એવા જાડવાઓ જો એવા વિસ્તારમાં થાય ને કે જ્યાં પથરાલ અને કડા એરીઓ હોય.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
તો ન્યાં પા હું પાણીનો જથ્થો વધે તો ન્યાં કઈ ખેતી લાયક જમીન થાય પાછી.
હમ્મ. તો આમ તમારે શું કે મારી જમીન મારી જમીનમાં તમે આવું શું રોકાણ કરવા માંગી શકો કે.
કેમ-કેમ. કેવી રીતે.
અમારી જમીનમાં તમે આવું તમે કયો કે આવા વૃક્ષો મારે ઉગાવાનો ખુબ આમ મને દેશના માટે સારું તો મારી જમીન એ ભારત દેશમાં જ આવેલી છે. અને તમે આ મારી જમીનમાં તમે શું આો વૃક્ષો ઉગાડી શકો?
હા ઉગાડી શકીએ ને અમને તમે પણ ઉગાડવામાં કેવું છે કે કોઈ પણ વસ્તુ વાવી દેવાથી ઇ આગળ નથી થતી જેમ મનમાં વિચાર આવે તો ખાલી વિચાર જરૂરી નથી. નથી પણ વિચાર પાછળ આગળ કામ કરવું જોઈએ વિચાર તો એવી રીતનું ઝાડું વાવ્યા પછી એની કેર કરવી પડે એનું ધ્યાન રાખવું પડે. એને સમયસર દવા ખાતર આપવું પડે તમે ખાલી એને આ વાવી દેવાથી કઈ ફાયદો નથી થવાનો એમ.
હમ્મ. હા તો હું એની પાછળ જેટલો ખર્ચો લાગતો હોય તે એનો ખર્ચો પણ હું ઉઠાવવા પાત્ર બની શકું.
નહી એ વાત તો શક્ય છે એમ અમે તમને અ ખાલી જાડવાઓ અપાવી શકું હું તમને. બાકી તો બધું મારા હાથમાં નથી ને બાકી તમે તમારે જાતે જ કરી શકો ને.
હ એ પણ છે.
હ બાકી તમે મને કહો કે આમાં કઈ બીમારી આવે છે. કે પછી આ જાળવામાં કેવી રીતનું આનું ગ્રોથિંગ વધે એ બધું આપડે કઈ હાલ છેમ?
હા તો આપડે જે ઓલા કપાસમાં તમને ખબર હોય તો પાંદડામાં ઓલી યળો બેઠી જાય છે.
હા હા.
એ હમણાં થોડા સમય થી મારા પાકમાં બહુ જ હિયળો. બેઠવા મળે હજી મારો પાક સરખો ઉભો પણ નથી તું. હજી જમીન માંથી તમને ખબર હોય તો બે પાન નીકળેને હજી બે જ પાન નીકળ્યા હશે. ત્યાંજ હીળો ન ત્રાસ ખુબ જ વધી ગયો છે તો એનો સોલ્યુશન હું આમ
દવા છાતી દેવાની અત્યારે બજારમાં છે ને ઈયર ની સ્પેશિયલ દેવાઓ આવે છે, અ જેમાં ફોગ નાશ હોય છે અને પાવડર ભી નાખવાનો હોય છે જે તમે આપડ પાણી પાાવ ને. ત્યારે સાથે પાણી પાઇ દવ તો એની ગ્રોથ બી વધે છે. અને ઈયર ન તો ફેશિયલ દવાના રાઉન્ડ જ મારવા પડે છે.
હા.
એજમ ળ નાેશિયલ દવા નાઉ માંડો ને. તો જ યડ જાય અને મોસ્ટ ઓફ લગભગ બે રાઉન્ એક જ રાઉન્ડ લગભગ યડ વહી જાય છે.
હા, અને બીજો અમારે એક સિંગ નો પાક છે એમાં. સિંગમાં પણ થોડું એવું ઘણું આમ નુકસાન થયું પણ. વધુ વરસાદ વરસાદના કારણે પણ વરસાદ નથી પડતો એના કારણે. હવે મેં ફુવારા પદ્ધતિ લગાવવાનો વિચાર કરું છું.
હા બહુ સારી ફુવારા બધતી એમ. બહુ સારી એનું હજી તો શું કેવાય કે ફુવારા પતીથી જમીન ઉપસે જેની હિસાબે હ જે તમાર સિંગ નો પાક છે ને એના મૂળિયા હ ને એઠ જમીન માં ફેલાઈ શકે. જેમ વરસાદ પડે અને જેમ ટેેફુ પડ્યું ઈ આમ ફૂલે એવી રીતનું જમીન ખુલે છે, અને જયારે માંડવીની સિઝન માં આપડે ફૂલ મીકે છે કે સુયા મીકે આપડી ભસાામાં. જે જમીનમાં જાય અને એમાંથી માંડવી નું બીજ બને. તો એ બહુ મસ્ત પ્રોસેસ અત્યારે, કુવાર પત્તી બહુ સારી એમ. અને હજી તો એની માથે આપડે રોલ ચાલે ને તો બઉ મસ્ત ચાલે. નાડવી ના હો બહુ મસ્ત પ છે.
હા તો આપડે જે આમ તમારી બાજુ માંડવીમાં આમે એક છોડવામાં આમ કે કેટલી માંડવી આવતી હય છે આમ.
અમારે એ બાજુ આમ કેવાય ને કે માંડવી તમે પચ સાંઠ દોડવા તો હોયજ એમ.
હમ. તો એ માર્કેટ કર માર્કેટમાં તમને કેવા ટેકાના ભાવ મળતા હોય કે
હા અમને ટેકા ના ભાવ ભી મળે પણ સરકાર એટલું ટેકામાં લઈએ નહી.
એ પણ છે જોકે આમ તો ખેડૂતને તો પોતે આમ કહેવાય તો જગત નો તાત પણ સૌથી આમ થર્ડ ક્લાસ સ્થિતિ હોય તો એ ખેડૂતની જ હોય છે ને પણ
હા ખેડૂત સમ કોઈ નથી જોતું પોલિટિકસ મોસ્ટ ઓફ બધા એ એનું જ જોવે છે જો એ ખેડૂતો નું જોવા માડે તો દેશનો કાયધર્રોધ થાય છે ને.
મે અત્યારે તમે જોઈ જ રહ્યા છો કે જગતમાં કેટલા આમ અન્ન માટે લોકો કેટલા તરસે છે પણ અ ખેડૂત તો સરળતાથી થી અન્ન તો લોકોને આપી દે છે પણ લોકો પોતે અન્ન નો સરખી રીતે ઉપયોગ જ નથી કરતા.
હા એ જ ને.
સારું સારું લિયો તમારી સાથે વાત કરીને બો મજા આવી થેન્ક યુ.
ક્યારે